હો હો પણ આવે છે તમારાર
હા તો આજે આપડે સ્વદેશી વસ્તુ વાપરવી જોઈએ કે વિદેશી એના વિશે વાત કરીએ બરોબર.
હા તે આપડે એના પણ વાત કરીએ
કેવી વસ્તુઓ વાપરવી વધારે ગમે સ્વદેશી કે વિદેશી.
મારા ખ્યાલ થી તો આપડે સ્વદેશી જ વાપરવી જોઈએ. કાર કે આપડે ત્યાં થરતી બધી મસ્તુ હોય છે. આપડા બધા મિત્રો બિઝનેસ કરતા હો એમનું બિઝનેસ આગળ આવે તો આપડો જ આવશે ને કારણ કે એ આપડે પણ ડિઝનેસ જ કરીએ છીએ આપડે જો સ્વદેશમાં વાપરશું તો બધા વાપરશે એ તો કો વાપરવાનું જ નથી.
હા એ તો છે પરંતુ જો તમે આપણેે સ્વદેશી વસ્તુ વાપરીએ તો એનાથી દેશની આર્થિક વ્યવસ્થામાં કેટલો ફરક પડે ક ફરક પડે એટલું બધો કે
હા એમાં પણ ફરક તો મળે જ ને કારણ કે જે બધું આારથી આપણેે હયાત કરીએ છ છેએ તો આપડે મેદેશી ઊડિયામાં એટલું બધું વપરાય જાય છે. તો જો આપડે પોતાની પોતાની મસ્ત વાપરીયએ સ્વદેશથી તો એ પણ બચે કેમ એ દેશ ઊડિયા મધામાં વાપરાય તો આપડી આર્થિક જે સમસ્યા જે ઉઊભી થાય છે બીજી બધી આગન હલર ની સામે રપયો આપડો આપડો મળતો જાય છે. એનું કારણ એજ છે ને કે આપડે બહાર વસ્તુ બઉુ આયાત કરીએ છેએ આપડી વસ્તુ ઓરેન્જ હમ જાતી નથી એટલી બધી.
હા તો એ વાત તો તમારી સાચી જ છે તો પછી એ આપડે આજે ઓનલાઈન શોપિંગને એવું બ થાય છે તો એમાં પણ એવું જ થયું ને
અને હવે એમ પાછું એવું પણ હોય છે કે આપડે એસ કંપનીની જે બધી વસ્તુ હોય છે એ એટલી બધી સારી એવી હોય છે ને અને એની ગુણવત્તા પણ એટલી બધી સારી વાત છે એટલી આપ વાદ્યસિંહ માસ્તુર ની વાત નથી તો આપણને તો એમ જ વિચાર થાય કે બધી વૈદેશિક વસ્તુ જ વાપરીએ અને એ પાછી બધી અલગ અલગ હોય છે. અને એટલું જ માત્ર એમ થાય છે કે એદેશી વસ્તુ સારી હોય છે.
હા અને પણ ક્યારે જે સ્વદેશી વસ્તુ હોય છે તો એ થોડીક મોંઘી હોય છે અને વિદેશી વસ્તુ હોય છે. જેમકે એ થોડીક સસ્તી હોય છે તો પછી લોકો બજેટ બચાવવા માટે વિદેશી વસ્તુ ન ઉપયોગ વધારે કરે છે તો એમાં શું કેવ તમે.
શું મારે છે એને
એટલે મતલબ જે સ્વદેશી વસ્તુ હોય છે ને તો એની કિંમત વધારે હોય છે જ વિદેશીની ઓછી હોય છે વિદેશી વસ્તુઓ તો એ સમયે લોકો બચત અહ જો હવે નોકરીયાત વર્ગ હોય તો એમને બચત કરવાની હો તો બચત એ વિદેશી વસ્તુનો ઉપયોગ કરે તો જ કરી શકે ને એમ.
હા, પણ એમાં એવું છે કે જે બધા હૈના સારી બધી વસ્તુ કોઈ જોતું નથી એમાં બધાને એમ જ વિચાર આવે કે ભઈ હછત થાય છે એમ. પછી ક્વોલિટી એવી પણ વા-વાપરે છે. ભલે પણ એમાં તસ એજી કોઈ વસ્તુ નાખતા ધારો કે આપણે જેવી વસ્તુ છે કે ડરી છે તો સારી સારી ક્વલિટીની જે મો-મોગિંગ ગેરી આવે છે અહી મેં સાંભળ્યું તું અમારી બાજુમાં જ ક્યાંક આવ્યું તું પેપરમાં. કે ખાલી એક જ કેરીનો ભાવ પાંત્રીસો કે એટલો હતો ભાવ. હા એજ છે ને આપડે તો વાપરવા નથી એ તો બધું વિદેશમાં જ જવાનું છે એ સારી ક્વોલિટીની તો કોઈ વાપરતું જ નથી બધાને એમ જ છે કે હમ્મ હમ્મ ભાવ ઓછો જોવે છે અને વસ્તુ ઈ વાપરે છે. એ વિદેશથી જેમ વસ્તુ આવે છેને વિદેશમાં એવું હોય કે અમુક જે વસ્તુ છે ને એ વિદેશમાં જ બનતી હોય. એટલે એનું મતલબ એને એનાં કારણે ભાવ એનો ઓછો હોય. અને આપણે ત્યાં વસ્તુ એટલી બધી થતી ના હોય એનો ભાવ થો-થોડો ઊંચો હોય. તે એટલી બધા વધારે પસંદ કરે છે વિદેશની વસ્તુઓ.
હા એજને અહ હમણાં જ અમારી જ વાત કરું હું તમને મેં જે ઓનલાઈન મેં જોયું હતું તો એમાં જે કમ બહારની દેશની કંપની એની મેડ ઇન ચાઈનાની ઘડિયાળ હતી બરોબર જે આહ વેઇસ્ટવોચ આવે હાથ તમારા હાથની ઘડિયાળો તો એમાં એ ઘડિયાળો કા આપણા જે દેશની હતી ને તો એ ઘડિયાળો કા એવી કંપની એને બારને બહારના દેશોમાંથી જે બનેલી હોયને જેમ કે મેડ ઇન ચાાઈના તો એ બધી સસ્તી હતી. તો એ વખતે પછી લોકો એવી જે વાપરવાના ને મે ડ ઇન ચાઈના. કારણ કે લોકોને ત સસ્તુંજ મળે છે એજ જોવાના એ એમ નથી જોવાના કે આ આપણા દેશનું છે કે નથી. કેમ.
હા એટલે એવું જ હોય છેને કે જે બધી ચ ચ ચાઈનાની આઈટમો આવતી હોય છે એ બહારથી પણ સારી લાગે છે અને બધુ ભાવ પણ એને ઓછો હોય છે. અને આ પછી સ્વદેશી આઈટમો હોય છે, ધારો કે અમ્મ ઘડિયાળ છે તો એ એકસો પચાસમાં એટલી સારી એવી મળતી હોય ને આરથી માં એ બસ સારી દેખાતી હોય કે જે આપણે તે સ્વદેશી એ છસો-છસો સાતસો-આઠસોમાં મળતી હોય ને હા એને એમ હોય તો પણ એ રહી એ સો- દોઢસોની આવેને એકદમ સારી હોય છે.
હા, એજ ને અને પાછું ક્યાર આપણે ક્યારેક ક્યારેક આપણે જોવા જઈએ તો બે ઘડિયાળના જે આપણે વાપરીયએ તો એ એક જ વ્યક્તિ બે ઘડિયાળનો યુઝ કરે ને તો બંને ઘડિયાળો સાથે પૂરી થાય. મતલબ અહ સ-સરખી જ ચાલે છે તો પછી લો-લોકો જે બને એ સ-સસ્તુ એ પસંદ કરે ને વધારે એમ.
હા અને પાછુ ભાવ પણ ઓછો હોય અને આપણને અમ્મ વસ્તુ અપડેટ પણ કરી શકીએ. અને પેલામાં તો એવું થાય કે ભઈ પાંચસોમાં વર્ષ ચાલશે કે નહી ચાલે એતો આપણને ખબર હોય જ નહી. જે આ દેશી વસ્તુ હોય હવે પણ ઇલેક્ટ્રોનિક હોય કે ભાઈ કોઈપણ વસ્તુ હોય એ. બગડવાની તો છે જ એટલે બધાને એમ હોય કે અત્યારે ભાવ ઓછો ખર્ચશુ ફરીથી લેવુ હોય લ‌ઈ શકાય એમ. કારણકે ભાવ ઓછો છે એટલે
હા અને જો આપણે ભાવને સાઈડમાં મૂકી દઈએ અને ગુણવત્તા ઉપર વાત કરીએ તો એમાં દેશની વસ્તુ ઉપર તમે પસંદ કરો કે પછી ગુણવત્તાવાળી વસ્તુ હોય તો એ પસંદ કરો? કરો.
ના આમ તો હવે એ બધામાં અલગ છે કે ખાવાનું હોય તો ઓ બહારની આઈટમ આની આઈટમો આવતી જ ન દ એનામાં આપડે ઓછું પસંદ કરીએ પણ આપડે ઇલેક્ટ્રોનિક ક એવું બધું હોય તો આપડે એમ વિચારીએ કે ભાઈ. એ વિદેશ વસ્તુ છે. અને એ સુધી ચાલે છે. સારી હશે તો આપડે એમ પણ વિચારીએ હવે કે હજાર ની અંદર હોય તો આપડે વિચારી કે ભઈ ચાલશે હવે ક્યા આટલા બધા ખચવા હા આટલા હ મળતું હોય તો આપડે એ જ ને ખરીદી લઈએ. કોઈ પણ વસ્તુ હોય આ ભી ઇલેક્ટ્રોનિક્સ
હા એ તો છે અને જો તમને બધી વસ્તુ બહારના દેશોમાંથી જે વિદેશી વસ્તુ એટલી જ તમને આપડે ઈન્ડિયામાં એજ વસ્તુ મતલબ મેડ ઇન ઇન્ડિયા વાળી વસ્તુ હોય તો એ પણ તમે તો પછી બંને માંથી ખાલી એટલો જ ફરક છે. જો વસ્તુની ગુણવત્તા અને પ્રાઇસ બંને સેમ છે. બરોબર. પરંતુ કંપની અલગ અલગ છે. ખાલી એક ઈન્ડિયાની છે. અને એક અમેરિકાની છે. તો પછી તમે એમાંથી કઈ કંપની નું પસંદ કરશો અમેરિકાની કંપની બહુ ટાઈમથી છે. દસ પંદર વર્ષથી આ ધંધા બિઝનેસમાં અને જયારે ઈન્ડિયા ત્યાંની જે કંપની છે. એ પાંચ છ. વર્ષથી જ છે.
એ એવું હોય છે. કે હમ શું હોય છે. ખબર કે ધારો કે અત્યારે પાલેજી બિસ્કીટ છે. કે પછી કોલગેટ તમે સાંભળ્યું હશે છે. ઓલગેડી એટલે શોધી છે. ને કંપની કે અહી આપડે એ બારનીં કંપની છે. ને કોગેટ પણ આપડેને એનું આમ એક થઈ ગયું છે. એ કોલર્ગેટ એટલે બરાબર જ હશે. અને એમાં કઈ વાંધો આવશે પછી એવી રીતેને એવી રીતે મારું ગાડી છે. એ પણ એમ બારની જ કંપની છે. પણ બધાને એમને પણ વિશ્વાસ આવી ગયો કે ભાઈ આ વસ્તુ સારી હશે. એટલે પછી કોઈ ભાવનું કે બધું જોતું જ નથી.
હા એ તો છે. અને પાછું કે હવે જો તમે મારુંતી તેથી જ યાદ આવ્યું મને કે મારુંતી તો મારૂતિ તનો સૌથી મોટો પ્લાન્ટ હ ને આપડે અહિયા યા બહુચરાજીમાં છે. ગુજરાતમાં બરોબર તો હવે ત્યાં અહિયાં થી પણ વિદેશ ગાડીઓ અહિયાં આપડે બહુચરજીમાં બનીને વિદેશમાં એક્સપોર્ટ થાય છે. તો પછી એ ટાઈમે આપડે અહિયાં થી જ ગાડી લેવી સરળ રહે ને એમ મતલબ એવી. તે એ ગાડીઓ તો આપણા કામમાં આવવાની નથી કારણ કે વિદેશોમાં તો એ વખતે તો પછી
હા
તમે કા
હને આભ્ર એ યેરિંગ કંપની અહીંયા જ આવી ગઈ છે. ને આપડાે ત્યાં એટલે વસ્તુ તો અહીંયા નહી. ને છે. પણ બધાંને એરે રે આઈ હશે બાર થી આપડા દેશમાં કેમ ખબર છે. એમ બધાને લોકો ને વિશ્વાસ આવી ગયો છેરિંગ કંપની ઉપર. એટલે જ આવી છે. ને આપડા દેશમાં
હા એ તો છે. અને પાછું કે આવી રીતે જો સરકાર બહારની કંપનીઓ વિદેશી કંપનીઓને ભારતમાં
વસ્તુ બનાવવાની પરમિશન આપે છે. તો એ ટાઈમે આપડું તમારું શું કેવું છે. કે એ આપવું જોઈએ કે ના આપવું જોઈએ આમ જો
એટલે મારું કેવું એમ છે કે જો ઈમ વસ્તુ ઓછી મનતી ભારતમાં તો પરમિશન આપવી જોઈએ કારણ કે એ જીમ ફેકરી બનવાની તેમાં આપડા જ આપડા જેમ મજૂરો છે એમને મજૂરી પણ મળી રહે અને પૈ કોઈ પણ પૈસા વપરાતા હોય ખાવા પીવાનું કોઈ પણ રીતેે તો એ આપડા દેશમાં જ ફરવાના છે પૈસા ને જો બાદ જે આપણે ઇમ્પોર્ટ કરીએ તો વસ્તુ કમ્પ્લેટ બ્બનેલી આવે છે. એમ પાછું એના બધા ઇમ્પોર્ટ ચાર્જ બધા પણ એસ્ટ્રા લાગે છે એટલે એમાં તો કેમ ફાયદો નથી આમાં આપણન ફાયદો છે
અને આપડે અહીંયા આવીને બનાવીને એ પ્રોડક્ટ આપડે વાપરીએ તો એમાં કોઈ વાંધો નથી. આપડ નેમજન
અને બજું એ પણ છે એટલું બધું આપડે ઓછું છે તો એમ બધું આપણે થાય એ કરવાની જરૂર છે એમ એજનેસો. કે બધા એવાહેને ઇકન મનાવે છે, તો આપડે અહીંયા કેમ નથી બની શકતા.
હા એતો છે અને તમ તમારે જો આવી રીતે વસ્તુઓ પસંદ કરવાની આવે તો તમે શું જુઓ ગુણવત્તા પ્રાઈઝ, કિંમત કે પછી દેશ.
એટલે એ જેમ વસ્તુ છે, એનું શું નામ છે, કેવી વસ્તુ છે. બધું જ આપડે હેક કરીએ. અને પછી જ લઈ એમનેમ ના જ લઈએ આપ
હા. તો હવે મને આના ઉપરથી ખબર પડી ગઈ કે જો વિદેશી કંપની ઇન્ડિયામાં રહીને જો બનાવતી હોય તો તમે એની પ્રોડક્ટ્સ વાપરો તો એમાં કોઈ વાંંધો નથી, પરંતુ તમે બારથી એમ્પોર્ટ થતી હોય એવી પ્રોડક્ટ આપડે ટાળવી જોઈએ એવું જ ને.
હોવ એવું જ વાત સાચી છે તમારી. ઓકે ચલો સારું ચલો બાય. સારું ચલો બાય.